હા શુ કહો છો, હેલો અવાજ આવે છે? હા મને આવીયો. હમ હમ હમ બાકી બલ તો કો છો.
અ તમે શું કેતા તા?
હું કઈ હું શું કેતી તી હું એવું કેતી હતી હરવા ફરવાનું તને શોખ ખરા કે ની?
મને બવ ઓછો હરવા ફરવાનો શોખ કારણ કે સંડે એમ જ અ વીતી જાય છે. પહેલા કેવું લોકો જારે અ અ નોકરી ના કરતા હોય ને ત્યારે લોકો ઈચ્છે છે કે હવે વિકેન્ડ આવશે અહિયાં ફરવા જશું ત્યાં ફરવા જશું પછી વીકેન્ડ આવી ને એટલે પછી લોકોને એમ થઈ જાય કે હવે આખો દિવસ આરામ જ કરવો છે. કારણ કે આખા વીક નો એક થાક હોય ને. અને મુંબઈમાં તો તમારે તો ક્લબ હોય ને! તમે કોઈ દિવસે ગયા છો ક્લબમાં?
હા પેલા જતી તી હવે નથી જતી.
ઓ.
હ હા.
મુંબઈની પણ લાઈફ નાઈટ લાઈફ બહુ પ્રખ્યાત છે.
પેલા એટલે અમે બહુ મને બહુ ઓછું ત્યાંનું વાતાવરણ ગમે છે. જ્યારે રે લગ્ન કરી આવી હતી ત્યારે એકાદ બે વખત ગઈ હતી. પછી નથી જતી કારણ કે ત્યાં આગળ સ્મોક બધાં હા તો એટલે મને વાસી સહન ના થાય પછી મારા હસબેન્ડ એ કીધું મને તો નથી ગમતું આવું બધું. કારણ કે આપડે તો ગામ થી આવેલા હોય ને આવ બધું જોઈને નગડા ફુગડા મને તો ચિત્રી જડતી હતી.
હા ના ના સહન કરી શકે.
આ છોકરીઓ કપડાં પહેરે છે કે નથી પહેર્યા કઈ ખબર જ ના પડેને. આમ આમ આમ માતાજી આવે એમ ધુણીયા કરીને ડાન્સ રા હું ક્યાં કરે હાથમાં મને નથી શુ સહન થતુ હોય, પછી આમને કીધું, મારે આ ટેસ્ટ. નથી તમને એવું લાગે હા તમે વાત કરો મારી.
ચોક્કસ ચોક્કસ કહેવાયની છે કે મુંબઈની એકદમ લાઈફ સ્ટાઈલ. અને ત્યાંના લોકો પણ ઝડપી માયાનગરી અ નું શહેર. તમે આગળ પણ મારી જોડે કેટલી બધી લોકલની વાતો શેર કરી. અ વિરાહ લોકલની અ અને અ ત્યાંનું જીવન પણ એટલું અ ફાસ્ટ. કે જેને આપડે કે ઈ ને કે, ગામડાના લોકો તો પકડી જ ના શકે, જલ્દી. ત્યાંની અ અ. આપણે જો આગળ વાત કરવા જઈએ. અ લાસ્ટ આપણે પાની પર વાતો કરતા હતા. અને પાણીનો આપણે કેટલા બધા લોકો રિયુઝ પણ કરે છે, જેમ કે અ ખાવાનું બનાવવામાં પછી, પાણીનો ઉપયોગ થાય છે, એ પછી ઝાડવાને આપી દે છે. કે વૃક્ષોને એમના ઘરના આપી દે છે, તે પણ એક સદઉપયોગ જ કેવાય. હ. એ એમાં બધાં જે ન્યુટ્રીયન્ટ છે, એ પણ જાળવાને લાગે. ક્યાંકને, ક્યાંક અને અમે કેટલી બધા જગ્યાએ જોયા છે. અ જ્યાં નળો લી થાય છે, તો એની મરામત પણ લોકો નથી કરાવતા, એના ટીપે ટીપે સરોવર ભરાય. એમ કેવામાં આવે છે, અ. અને એ ટીપા ટીપા કેટલી બધી પાણીઓનો દુરુપયોગ કરે છે. અ એનું જો આપડે અ એક આંકડો લગાવ જઈએ, તો બો વધુ થઈ જાય. અને નદીઓ અને તળાવોને સ્વચ્છ રાખવા બો જરૂરી, મને એવું લાગે છે જ્યાં સુધી. કારણ કે, અ એ જ આપડા કેવાય ને, કેજીવનનો સ્ત્રોત છે, અ અને એટલા બધા મહાનગરોને પણ નદીઓ વળી જ પાણી મળે છે, ક્યાંક ને, ક્યાંક પીવાનું પાણી. હવે અ. સરકાર અને આપડી સમાલ શું કરી શકીએ, આના માટે. તો. જળ પ્રદુષણ માટે, એક કડક કાયદા બનાવવા જોઈએ, મને એવું લાગે છે, જ્યાં સુધી. અ જળ પ્રદૂષણ અને જળ બચાવ માટે પણ. અ ક્યાંક ને, ક્યાંક મને અ બનાવા લાગે છે. અને અ પાણીનું શુદ્ધિકરણ માટે પ્લાન્ટ દરેક ગામમાં આપવા જોઈએ, ક્યાંક ને, ક્યાંક કારણ કે એ બો જરૂરી છે. અ કેટલાક ગામમાં અ કેવાય ને, કે હવે તો વરસાદનો મોસમ આવ તો એમાં અ કેટલાક ગામો ને અ કેવાય ને, કે પીવા લાયક પાણી ના મળી શકે. અને અ વૃક્ષારોપણ અને જન સંરક્ષણ. માટે કાર્યક્રમો કરવા બો જરૂરી છે, આપણે જોવા જઈએ તો. પૃથ્વીનો સેવન્ટી વન પસેન્ટ ભાગ છે ને, એ પ પાણી પર છે. અ પરંતુ તેમાનું ફક્ત અ આપણે જોવા જઈએ ને, તો સેવન પર્સન્ટ પાણી તો ખારું છે, ખાલી ત્રણ પર્સેન્ટ આપણેે જોવા જઈએ આપ પીવા માટે ઉપયુક્ત છે, અને એવા પાણીનું જયારે આપણે દુરુપયોગ કરીએ કે, પછી એને આપણે સાચવીએ નઈ, ત્યારે બો મોટો પ્રશ્ન બની જાય છે, આપણા માટે. અ. એ તો. એટલું જ જરૂરી છે, જેમાં એટલે ને અ. આ વરસાદી પાણી નો ફરજિયાત મને લાગે છે, સંગ્રહ થવો જોઈએ. કારણ કે, પછી આપણે અત્યારે પણ જોયું કે, જેવું ઉનાળો આવ્યો, અને અંત ઉનાળાનો, અંત આવે. ત્યારે અ મહાનગરો પાસે પાણી કેવાય ને, કે અ. પાણીના સ્ત્રોતો નતા કે, પાણી ઓછું હતું. દિવસોની કેપેસિટી આપી દીધી હતી. સરકારે પણ હાથ ઉંચા કરી દીધા, ક્યાંક ને, ક્યાંક. અ પીવા માટે જે. અ યોગ્ય માત્ર આપણી પાસે પાણી છે તે લગભગ ખાલી ત્રણ ટકા છે. અને જેમાંથી અ મોટો ભાગ તો આપડી હિમ નદીઓ છે જે અ આઈસ રિવર છે એમાં છે. અને આપડી જે જમીનની સતે છે એમાં સંગ્રહી છે એને જો આપણે પાણી ની વાત કરવા જઈએ તો અ અગર જો આપણે વાત કરીએ તો અ અ પૃથ્વીના જીવનનું અસ્તિત્વ જ મને લાગે છે પાણી પર આધારિત છે. અને અ પછીએ અ
બોલો બોલો હા બોલો બોલો પછી કોના ઉપર આધારિત છે.
પાણી પર જ પાણીનું જ મેં તો બોલી દીધું. હા.
હા હા એ તો છે ને ભાઈ આપણે અ આપણે બધા ક જોવા જઈએ તે એક અ માછલી છે પાણી તો અગર જેમ માછલી નથી જીવી શકતી. તેમ આપણે બી નથી જીવી શકવાના હા. કાકે એક વખત તમે કોઈ પણ જીવ માટે જરૂરી છે તમારે પાણી કારણ કે તમારી સ્વચ્છ થવા માટે બી પાણીની જરૂર છે સ્વચ્છા રહેવા માટે પાણીની જરૂર છે. તમારા શરીરને આંતરિક હોય કે બાહ્ય હોય બધી રીતે તમારે પાણી ની જરૂર છે અને. તમે એક વખત પાણી ની અંદર ક્ષાર જે છે ને કેલ્શિયમ મેગ્નેશિયમ આપણે ખોરાક આલુ તો તમને કેલ્શિયમ મળશે આ મળશે તે મળશે એવી જ રીતે તમે પાણીની અંદર પણ ઘણું બધું હોય છે હા પ્રોટીન નથી હોતું પણ કેલ્શિયમ મેગ્નેશિયમ અને ઘણા બધા અ જેના નામ તો મને નથી ખબર પણ એટલા બધા ક્ષાર હોય છે. જે આપણને અ જે ખોરાક માંથી મળતી તાકાત છે એ આપણને પાણીમાંથી મળે છે અને અમારામાં તો છે ને એક મારા સાહેબ છે. એને તો લગભગ સા અ સાત આઠ મહિનાના ઉપવાસ કર્યા તા. એવી રીતે અ કેટલા દિવસો ત્રણસો દિવસ ઉપર નહી અ તો બસ દો સો પાણી ઉપર ઉકળેલા પાણી ઉપર
ઓહ હો હો સાહેબ મોટો એ કેહેવાય કે એમને અ આટલો બધો સમય કેવી રીતે પસાર કર્યો હશે? અને આમાં વજન બહુ ઉતરી જાય છે. પાણી પર અ કદાચ બહુ અ કહેવાય ને કે અ ટકી ના શકે એક માનવજીવન મને નથી કયો અમારે તો એવું જ હતું કે અ પાણી પર ખાલી તમે ત્રણ કે એક મહિનો ટકી શકું પણ તમે ત્રણસો દિવસ કીધા એટલે એક આખું વર્ષ કહેવાય. અને આટલા બધા દિવસો સુધી અ અન્ન જળ અ અન્ન અન્ન નો ત્યાગ એટલે બહુ મોટું અ વસ્તુ કહેવાય. હલો હવે આપણે જો આગળ વાત કરીએ તો અ બાળકો માટે પણ અ ચેપી રોગો આવી શકે છે પાણીમાંથી. અ જો સ્વચ્છ પાણી ના હોય તો અને એ વિકાસવામાં પણ કદાચ મ અ કઈ ને કઈક અ પ્રોબ્લેમેટિક થઈ શકે. અ અને જે ગર્ભવતી મહિલાઓ છે. એમના સ્વાસ્થ્ય માટે પણ એક સ્વચ્છ પાણી બહુ જરૂરી હોય છે. અ રોગ પ્રતિઅકારકતા વાણી શક્તિ પણ સુધારે છે એક અ સારું એવું સ્વચ્છ પાણી અને જીવનની ગુણવત્તા નું એક અ કહેવાય ને કે અ ડબલ્યુ એચ ઓ એ પાયદાન રાખેલું છે કે આટલું સ્વચ્છ પાણી તમારું હોવું જોઈએ કદાચ પીવા માટે તો તમે કેહેવાય ને કે તમારું અ એક અ તમારા શરીર સારું રહે. અને અ પીવાના પાણીની જે અ સમસ્યાઓ છે તે વધતી જ જાય છે જેમ કે આપણે જોઈએ તો જે ભૂગર્ભમાં જે પાણી છે જે ગ્રાઉન્ડ વોટર છે એનું સ્તર હમ્મ ઘટતું જાય છે ધીમે ધીમે. અને વસ્તી વધતી જાય છે તો પાણીની માંગ પણ જેમ ક્યાંક પત્તી જ જાય છે અને આપણે પાણીનો તો બગાડ બહુ જ કરીએ છીએ મેં કેટલા લોકોને જોઈયા છે.
હમ્મ હમ્મ હમ્મ. બરોબર છે એ છે ને પાણીનું મહત્વ નથી જે આપણે ઈઝીલી મળે એનુ મહત્વ નથી હોતું. ફોરેનમાં તો તમે તો એટલું પાણી નું પણ બિલ આવે છે ખબર? એટલે ત્યાં આગળ મહત્વ છે એટલે એ લોકો અ વિચારે વિચારી ને પાણી વાપરે. ત્યાં તમે ટોયલેટમાં જાવ તો ટીશ્યુ પેપર યુઝ કરવું પડે પાણીની બદલે.
બહુ સાચી કીધું ઓ. મેં આવું નતું સાંભળ્યું કે પાણીનું પણ બિલ આવે છે.
હા પાણી નું બિલ આવે. ત્યાં આગળ મારે નદડની છોકરીઓ ત્યાં હતી તો પાણી ઉપર બિલ આવે એ લોકોને.
ક કઈ કન્ટ્રીમા?
લંડનમાં, અમેરિકામાં બધી વેસ્ટર્ન કન્ટ્રીમાં બધી જગ્યા ઓસ્ટ્રેલ ત્યાં ઇવન ઓસ્ટ્રેલિયામાં પણ એવી રીતના છે કારણ કે પાણી ત્યાં આગળ છે જ નહીં ત્યા આગળ બધું ખારું પાણી આવે છે. બીજું બધું પાણી છે ઠંડી ના કારણે થીજી જાય છે ત્યાં આગળ.
હા.
એટલે તો ત્યાં આગળ એવી રીત પાણી ના બિલો આવે. તમે બહુ પાણી નો એ લોકો તો અઠવાડિયામાં એક જ વખત કપડાં ધોવે. વાસણ ભી એ લોકો શું કરે અ ટીશુથી ક્લીન કરી નાખે અ એટલા માટે ત્યાં આગળ કોક્રોચ ને એ બધાનો બહુ ઉપદ્રવ કારણ કે તરત એ પાણી થી તમે જે સાફ કરો એવું સાફ ન થાય. એટલા માટે એ લોકો ત્યાંનો કોક્રોચ ને જીવાત ઉંદરડા તો બહુ જ છે ત્યાં અતિશય છે. હા.
ચાલો તો આમ જ આપણે બીજા વિષયો પર પણ વાત કરતા રેશું. અ ખુબ ખુબ ધન્યવાદ તમારું આવજો.
હા આવજો.